હલો.
બસ બસ મજામાંતી.
બસ જમાં. આજે સવારે તમને મેં રોડ તરફ જોયા. રા, તું શું
હા આજે છેલાક છે ને બહાર જવાનું હતું, ફેમિલી સાથે, પણ શું કેવાય એટલું બધું ટ્રાફિક હતું ને, કે કોઈ આજુબાજુ દેખાય બી નહી આપણને અને રોડ ક્રોસ બી કરવો હોય, તો બહુ જ તકલીફ પડે છે, કે આ સીટ છે ને એટલા બધા રોડ નવા નવા બને છે એના લીધે એક સાઈડ નો રોડ એ લોકો બંધ કરી દે છે, એક સાઈડ નો ચાલુ રાખે છે, એના લીધે એક સાઈડ થી જ જવા વાળા બી આવે છે આવા વાળા બી આવે છે, તો એટલી લાંબી લાંબી લાઈનો લાગે છે કે અડધો અડધો કલાક આપણે ઉભી રહેવા પડે છે, ને તમે એમ જુઓ કે આપણે ગામમાં, આ બધી તકલીફો નથી આવતી કે એ લોકોની જૂના રોડ ચાલે છે તો એ લોકોને શાંતિની જીવન છે જ્યારે કે આપણા સિટી વાળા તો એમ કેવું ને, કે એક જગ્યાએ જવા માટે કમસે કમ તમારે અડધો થી એક કલાક લઈને જ નીકળવા પડે છે, સાચું કીધું કે નહી.
હવે આજકાલ સિટી માં ટ્રાફિક એટલું વધી ગયું છે ને. થોડુંક ડિસ્ટન્સ પણ તમારે કવર કરવું હોય જાણે મને એમ થાય, કે ચાલ લોટ લેવા જવાનું છે કે કઈ ખરીદવા જવાનું છે, આટલું કવર કરવામાં આટલો બધો સમય લાગી જાય છે, ખાસ કરીને આ જયારે ઓફિસ ટાઈમ હોય કે સ્કૂલ ટાઈમ હોય ને, સવારનું ને સાંજનું. તે દરમિયાન તો, રોડ પર એટલું રસ રહે છે કે મારી તો ગાડી બી બે વાર ઠોકાઈ ગઈ છે, લોકો જપે જ નહી એ લોકોને નીકળવું બી છે ને રસ્તો જ નથી, હવે મારા સોસાયટીમાં પણ પેલા, પેરેન્ટ સવારે ઉભા રહી, અ છોકરાઓને મૂકવા માટે તે લોકો બી એમ જ કેતા હતા બાળકોને સ્કૂલ મુૂકવા જવામાં એટલી, ટ્રાફિક નો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, કે શું જ કેવું, કે એક રોડ બંધ કરી દીધું તો, ન આ કામ બી ક્યર નો ચાલતો છે મને એમ થાય કે પત્તું જ નહી મળે. કે તમે ખબર છે કે તમારું આ ચાલુ રોડ છે, તો વેલું વેલું પતાય દેવું જોઈએ, આ નગરપાલિકા વાળા બી ખબર નહી શું કરે છે કે મહિનો લગાડી દે છે કામ પૂરું કરવામાં, તો પેલા તો એવું નહી હતું મને ખબર ની યાદ છે એવું તો, થોડા વર્ષો પેલા સિટીમાં, એમ મને લાગે કે પેલા જે વાહનો છે તે બી ઓછા હતા, ને આટલું બધું રોડ બી ખરાબ નહ થતું હતું ને આટલું બધું સમારકામ બી નહી ચાલતું હતું. તો સાચું કહ તો પહેલા તો લોકો મ સાયકલ પર કારણ કે હું નાની હતી ત્યારે સાયકલ લઈ ન નીકળતી, કાં તો પછી પેલા વજાજ નો સ્કૂટર આવે, તે સરળતાથી એમ પહોંચી જતા બધે, હવે તમે જાઓ ને તમે દર જગ્યાએ પેલા એક તો ફોર વ્હીલર પછી બસ, એ મોટા મોટા વાહનો આવીને ઉભા થઈ જાય, ત્યારે તમારું નીકળવાનું એટલું અશક્ય બની જાય કે નીકળાતું જ નથી, ને એ તમને ઠોકી જ દે છે મારી બે વાર ગાડી ઠોકાયને એ લોકો ઠોકી જ દે છે એ લોકો દેખાતું જ નહી, મળે મોટા વાહનો વાળાને, તો એ લોક લોકો મને લાગે કે એ ફોર વ્હીલર ના કારણે આટલું બધું ટ્રાફિક થતું ચયલું છે, ને પેલું એમ કે ને તંત્ર બી કઈ ઘુસઈ ગયેલું છે કે એવું લાગે કે જલ્દી કામ નથી કરતું, શું કેવું તમારું?
સાચી વાત છે સાચી, એ જે વાહનો છે એ લોકોને ના આગળ નો દેખાય ના પાછળ નો દેખાય, એ લોકો બસ આંખ બંધ કરીને બસ ચલાવું છે અને આ ટ્રાફિક માંથી નીકળવું છે એ લોકોને વહેલે ટકે બસ, અને જો બસ કે ટ્રક તમારા આગળ હોય, તો તમારો એક કલાક તો પાકો જ નીકળવા માટે, જો એમાં જો બાઈક હોય કે સાયકલ હોય એ લોકો તો આમ આપણા બાજુમાંથી ફટાફટ ફટાફટ નીકળી જાય છે આપડે એ લોકોને ખાલી જોયા જ કરીએ, આપડે કે એ લોકો આપ પાસે ફોર વ્લર હોય, અને હવે તમે એમ જો કે હરેક ઘરમાં કમસે કમ બે ત્રણ ગાડી તો હોય જ, એટલે એક ગાડી જો એ લોકો લઈ જાય તો બીજી ગાડી તો ઊભી જ છે આપલે એલે ટ્રાફિક તો એટલું બધું થાય છે તમે કહ, મેં આજે જ તમે એમ કીધું મેં નીકળી હતી, પણ એટલું મને જતા મારે ટાઈમ પર પહોંચવું હતું એના મારે અડધો કલાકમાં લેટ થઈ ગઈ, કેમ કે ક્યાં ટ્રાફિક હતું, અને હમણા તમે જો કે આપણે કઈ ઇલેક્શન હશે કઈ હશે, તો એ લોકો વોટ માંગવા તો તરત આવી જશે, પણ કઈ કામ કરવું હોય તો બીજા જ દિવસથી આપણને મોડું પણ નહી બતાવશે લોકો, એટલે આ એ લોકોને હમણા રોડ બનાવો તો હવે કોન્ક્રીટ ના રોડ બને છે, પછી બ્લોક વાળા રોડ બનાવશે એટલે એમાં એટલો બધો એ લોકોનો ટાઈમ બગાડે છે એ લોકો. અને એ રોડ હજી બનાવશે નહી એટલે બીજા દિવસે એમાં ખાડા બી પડી જશે હવે આપ હમણાં બનાવ્યો છે બે દિવસ પછી આપણે જોશું એટલે એમાં તો ખાડા પડેલા જ હોશે એટલે એ લોકો ના રોડ સરખા બનાવે નહી કઈ અને તમે એમ કહો ને ટ્રાફિકમાં આજકાલ તો પોલીસ વાળા બી ઉભા રહી છે. પોલીસ વાળાનું બી ઊભય રહીને એ બી ફાયદો નથી કે ચલાવવા વાળા જોતા જ નથી કે કયા સાઈડથી નીકળવાનું છે પોલીસ વાળા કહે છે કે આ સાઈડ નું બંધ છે આ સાઈડ થી જવાનું છે. નહી મારે તો અહીયાં જવાનું છે એટલે એ આ સાઈડ જ જશે. એટલે એ લોકોને બી આમ આપણે ચલાવળાને બી જરાક તો હોવા જોઈએ કે મારે જરા બધાનું જેવી રીતના જાય છે એવી રીતના જ જવાનું હોય એટલે એ લોકોને બી કોઈ રિસ્પોન્સિબિલિટી હોય. હોય પણ એ લોકો નથી ચડાવા માંગતા.
સાચું કય્યું હવે પાર્કિંગ ટ્રાફિક તો છે જ પણ પાર્કિંગમા બી પ્રોબ્લેમ આજકલ બહુ વધી ગયું છે સિટીમાં હવે સાચું કહું તો કાલે માર્કેટમાં હું ગઈ હતી તો પ મળવી ખૂબ મુશ્કેલ બની ગઈ કારણ કે મને જગ્યા જ નથી મળતી કે હું ક મૂકું ગાડી તો લોકલ માર્કેટમાં મે પાર્કિંગ માટે પંદર મિનિટ સુધી ત્યાં જગ્યા શોધવામાં જ ગાડી મુકીય કે હું કા મૂકું ગાડીઓ જેટલી બધી છે ને લો લોકો આટલા બધા છે ચા ચાલવા વાળા બી છે ફોર વ્હીલર વાળા બી છે ને પછી ગાડીઓ બી ત્યા ટુ વ્હીલર મૂકેલી હતી પાર્કિંગમાં તો હવે મોલમાં તમે જતા તો પાર્કિંગ પાર્કિંગ ની સુવિધા હોય છે લોકો સારી આપે છે ત્યા તો તા પહોંચવા માટે ટ્રાફિકનો પ્રોબ્લેમ અલગથી હોય નહી એમ એટલે તમારે તમે પહોંચી જઓ પછી તમે પાર્કિંગ કરી શકો કશે બી પણ હવે આ લોકલ માર્કેટમાં જવું હોય તો પાર્કિંગ જ નથી મળતું તમે ગમે ત્યાં ગાડી મૂકી રાખો ત્યારે આ નગરપાલિકા વાળા કોઈ બી દિવસ અચિંતા આવીને તમારી ગાડી ઉચકી લઈ જાય છે તો મને એમ થાય કે તમે ઉંચકી તો લઈ જાાવ છો પણ તમે રસ્તા કેમ નથી બનાવતા જે જે પ્રમાણે જે સ્પીડે તમે લઈ જાાવ છો ગાડીઓને તે પ્રમાણે તમે રસ્તા બનાવી દો તો આવી આ બધી મુશ્કેલીઓનો સામો નહી કરવો પડે આપણને ને એના પછી તમે જો તો પોલ્યુશન બી એટલો ટ્રાફિક ના કારણે વધી ગયું છે કે જે મોટા વૃદ્ધો માણસ છે ને નાના છોકરાઓ છે તે લોકો માટે તો ખાસ કરીને બહુ પ્રોબ્લેમ વધી ગયું છે કે એ લોકોને સાસમાં ત તકલીફ પડવા લાગેલી છે કે એ લોકોને કઈ ખરીદવાનું હોય તો એ લોકો ટાલે જ છે હવે એમ કે કે મારે નથી જવું બહાર જવું ઓછું કરી દીધું છે કે આટલું બધું ટ્રાફિક હોય એમાં મારે જવું જ નથી કે મારે તો સાસ ચડી જાય છે મને રસ્તા દે ખાતા ની મળે જગ્યા નથી મળતી આ બધું જ ચાલતું છે પણ તંત્ર કઈ કરતી નથી કે જો હવે આ વસ્તી વધી ગઈ છે કે ગાડીઓ વધી ગઈ છે કે જે બી કારણ કારણોસાર આપણને આ બધું મુશ્કેલ નો સામનો કરવો પડે છે. એ બધું મુશ્કેલો નો ઉકેલ તો કાઢે તંત્ર ને કઈ કરવું જોઈએ.
સાચું સાચું કીધું તંત્ર હમણાં સુતેલી છે એમ કહું છું તું ઇલેક્શન આવશે એટલે બધા જાગશે કે અમે રસ્તા સારા બનાવી દેસું પાણીની સુવિધા આપશું લાઈટ ની સુવિધા આપશું પછી બંધ થઈ જશે અને તમે જો આપડા અહીંયા ટ્રાફિક તો એવું હોય ને જ્યાં લોકો વન વે ને ત્યાં બી એ લોકો ઉલ્ટા સાઈડ થી આવીને પછી આપણને ક અમે અં તો રોંગ સાઈડ થી ઘુસી ગયા છે એટલે આપડી ભૂલ ના હોય તો બી લોકો. સામેથી એમ કે છે કે આપડી ભૂલ છે અને એના લીધે ટ્રાફિક વધારે વધતું જાય છે આ વસ્તુ શર. સ એરિયામાં જોવા મળે છે જ્યારે કે આપણે એમ નોર્મલ. ગામમાં જશો તો તમને જરા બી ટ્રાફિક નહીં લાગશે કેમ કે કે ત્યાં રોડ નાના હોય છે. મોટા વાહન નથી જતા નાના નાના વાહન જાય ફોર વ્હીલર જાય છે પણ ઓછા. કે એ લોકો સુખી જીવન જીવવા માંગે છે અને ત્યાં પોલ્યુશન બી જોયું છે તમે જેમ કહો છો ઓછું છે તો ગામડાની લાઈફ બહુ જ સારી છે સીટી લાઈફ કરતાં સિટીમાં તો એમ કહી ને આપણે એક પ્રોબ્લમ હજી તો પૂરો ન થાય એટલે બીજો પ્રોબ્લમ ઊભો જ. હોય તમારા માટે એટલે આના લીધે આપણને ખુબ તકલીફ પડે છે અને આ ગવર્મેન્ટે કઈક કરવા જોઈએ કે આ ટ્રાફિક કેવી રીતના આપણે કંટ્રોલમાં લાવી શકીએ એ લોકો કોઈ રૂલ્સ નથી. નથી કડતાં કે કઈ જ નહી. આ તમે એમ કે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવવાનું. તમે જોઓ કે આજે કોઈ બી એવો માણસ છે જે હેલ્મેટ પહેરીને ગાડી ચલાવે છે હેલ્મેટ પાછળ વાળા વ્યક્તિ પહેરેલું હોય અને આગળ વાળા વ્યક્તિ મસ્ત આમ ગાડી ચલાવતો હોય ફોર વ્હીલર માં બી હોય તો સીટબલ્ટ. લગાવે હોય એટલે એટલું બધું એ લોકો આમ રૂલ્સને તો આમ હવામાં નાખે છે જેમ કે આપણે કોઈ ફોલો જ નથી કરતા એટલે આના લીધે. એક્સિડન્ટ થાય છે અને ટ્રાફિકમાં તમે કેમ કીધું કે મારી ગાડી ઠોકાઈ ગઈ મારે હસબન્ડ ની બી ગાડી એક. ઠોકાઈ ગઈ હતી કે પાછળવાના ને એટલી બધી. ઉતાવળ તી ઠોકી નાખી ગાડી. એટલે આ ટ્રાફિક નું કંઈક તો કરવા જ જોઈએ.
સાચું કહ્યું મને એવું લાગે છે કે જો સિટી પ્લાનિંગ બી ટ્રાફિક કંટ્રોલ માટે બહુ મહત્વનું અ ર રોલ ભજવે છે કારણ કે જો પ્રોપર તમારી જે પાર્કિંગ ઝોન આવે અને જો. સારા જે રોડ મેનેજમેન્ટ કરવામાં આવે તો એ લોકો જે રહેવાસીઓ છે તેને ઘણો બેનિફિટ મળે તો હવે આપણા સિટીમાં હું જોવા જાઉં તો ટ્રાફિક સિગ્નલ નથી ને મારા જે ઓળખીતા છે તેમના સિટીમાં ટ્રાફિક સિગ્નલ છે તે. તો બધું વ્યવસ્થિત રીતે ચાલે છે તા એટલે ટ્રાવેલિંગ સરળ બને છે, કારણ કે લોકો તા જો ટ્રા ટ્રાફિક સિગ્નલ ને નહીં એ લોકો રો ફોલો કરે તો પછી એ લોકોને પેનલ્ટી લાગે છે, કે કઈક ચૂકવું પડે છે, એટલે તમારે. જ્યારે આવી રીતે કઈ સ્ટ્રીક એક્શન લેવામાં આવે ત્યારે લોકોને ભાન પડે છે કે એ લોકોને શું કરવું જોઈએ, આપડા તો આવું બધું નથી એના માટે શું થાય ગમે તેમ લોકો ચલાવે છે, ગમે તેમ ઠોકે છે ને કોઈ શાસન નું પાલન નથી કર તું કે હા કોણ છે તમને બોલવા વાળું, કે પકડવા વાળું, કે દંડ ફટકારવા વાળું, ત્યારે મને એવું લાગે કે ટ્રાફિક સિગ્નલ નો રોલ અહીં આવી જાય છે, તો આ આ ટોપિક પર વાત કરીને તમારી સાથે મને બહ સારું લાગ્યું, ફરી પાછા મળીએ બીજા કોઈ નવા ટોપિક ઉપર, આવજો.
હા.